હલો.
હા.
સંભરે છે મારો
હા હા સંભળાય છે સંભળાય છે.
એમાં મજામાં.
એકદમ મજામાં આતા મે કો.
એકદમ મજામાં મજામાં. તો આજે એકદમ સરસ મજાનો ટોપિક મળ્યો છે મને. નવરાત્ર્રી તેવારો તો આજે આપણે એ વિષય પર વાત કરીએ.
ખૂબ જ રસપ્રદ વિષાય છે આ તો નવરાત્રી ગુજરાત નું એક ખૂબ જ મોટો અને રંગીલો તહેવાર છે.
બરોબર અને નવરાત્રી નો અર્થ છે કે નવ રાત્રિ એટલે કે નવ દિવસ અને નવ રાત્ર્રી સુધી ઉજવવાનો તહેવાર.
બિલકુલ અને આ દિવસોમાં આપણેે માતાજીની ભક્તિ અને આરાધના કરવામાં આવે છે.
બિલકુલ બિલકુલ અને ઘણા લોકો સવારે અને સાંજે માતાજીની પૂજા કરે છે.
અને મંદિરોમાં પણ રોજ ભજન અને આરતી થાય છે.
બરોબર અને નવરાત્રીમાં ગરબાનું ખાસ મહત્ત્વ હોય છે.
બિલકુલ અને ગરબામાં એક પારંપરિક નૃત્ય છે. જે ગોવાલ ફરી અને રમવામાં આવે છે.
એકદમ સાચી વાત છે અને ગરબા રમતા સમયે લોકો રંગબેરંગી કપડાં પહેરતા હોય છે.
જેમ કે તેમાં સ્ત્રીઓ ચણિયા ચોરી પેરે છે અને પુરુષો કેડીયું અને ધોતી પેર છે
બિલકુલ બિલકુલ અને કપડા પણ સુંદર ભરત ક મને હાભલાનું કામ કરેલું હોય છે.
એકદમ સાચી વાત કહી અને આ કપડાં ગુજરાતની સંસ્કૃતિ દર્શાવે છે.
બિલકુલ બિલકુલ જેમ કે ગરબામાં ઢોલ નગારા અને તાલીનો ઉપયોગ થાય છે.
અને તેમાં લોકો સંગીત સાથે બધા એકતાલમાં નૃત્ય કરે છે.
બિલકુલ એકદમ સાચી વાત છે અને નવરાત્રીમાં દરેક ઉંમરના લોકો ભાગ લઈ શકે છે.
બિલકુલ અને તેમાં નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી બધા ઉત્સાહ સાથે જોડાય છે.
ખરેખર જેમ કે કેટલાક લોકો નવરાત્રી દરમિયાન ઉપવાસ પન રાખે છે
બિલકુલ અને ઉપવાસ સાથે ભક્તિ અને નિયમનું પણ મહત્ત્વ હોય છે.
બિલકુલ બિલકુલ જેમ કે નવરાત્રી ના દરેક દિવસ એક અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
બિલકુલ દરેક દિવસની એક અલગ ઓળખને મહત્વ આવે છે.
જેમ કે મંડપમાં માતાજીની સુંદર મૂર્તિ અથવા ફોટો મૂકવામાં આવે છે તેમ
બિલકુલ ને તેની આગળ દીવો પ્રગટાવવામાં આવે છે.
અને ફૂલથી સજાવટ પણ ત્યાં કરે છે લોકો
બિલકુલ ને આ સજાવટથી વાતાવરણ એકદમ ભક્તિમય બની જાય છે
બિલકુલ જેમ કે નવરાત્રીમાં ઘણા લોકો ઘર પર સજાવે છે બદ
બિલકુલ ને રંગોલી બનાવી પણ એક સુંદર પરંપરા છે
બિલકુલ સાચી વાત છે તમારી અને રંગોલી થી ઘરનો પ્રવેશ એકદમ સુંદર લાગે છે
બિલકુલ ને કેટલાક લોકો દીપ પણ પ્રગટાવે છે
અને સાંચે બધા ગરબાના મેદાનમાં ભેગા થાય છે
ખરેખર ત્યાં પેલા માતાજીની આરતી થાય છે
એકદમ એકદમ અને પછી ગરબાની શરૂઆત કરે છે લોકો
ને બીજા બધા એક સાથે ખુશીથી રમે છે
ખરેખર અને ગરબા પછી દાંડિયા પણ રમે છે એ લોકો
બિલકુલ ના દાંડિયામાં બી એક લાકડીનો ઉપયોગ થાય છે
અને ડાંડિયા રમતા સમયે તાલ અને લય ખૂબ જ મહત્વનો હોય છે
બિલકુલ ને બધા એકબીજા સાથે મેલ રાખીને રમે છે
બિલકુલ જેમ કે નવરાત્રીમાં એકતા નો પણ સંદેશ આપણને મળતો
ખરેખરને આવી રીતે બધા લોકો ભેગા મળીને તહેવાર ઉજવે છે
જેમ કે તમે જોુવ કે આ તહેવારથી પરંપરા જીવિત રહે છે
બિલકુલને નવા બાળકો પણ આ પરંપરા શીખવી જોઈએ
ખરેખર અને નવરાત્રિમાં સફાઈ પણ આપણે એન પર ધ્યાન આપવું પડે
ખરેખર કારણ કે સ્વચ્છ જગ્યા પર પૂજા કરવાની એક પરમ્પરા છે
બિલકુલ બિલકુલ બજારમાં આ સમયે ઘણી રોનક જોવા મળે છે
ખરેખર કપડા સજાવટ અને પૂજાની વસ્તુઓ ખરીદી વધુ હોય છે
બિલકુલ બિલકુલ અને રાતે ઘણી જગ્યાએ સાસ્કૃતિક કાર્યાલય ક્રમ પણ રાખવામાં આવે છે
બિલકુલ અને લોકગીત અને લોકનૃત્યનો પણ સમાવેશ હોય છે
બિલકુલ બિલકુલ જેમાં તમે જોવ કે નવરાત્રી ગુજરાતની ઓળખ તરીકે પણ ઓળખાય છે
અને દરેક શહેરો અને ગામમાં પણ ઉત્સાહ જોવા મળે છે
બિલકુલ બિલકુલ અને માતાજીની શ્રુતિના ગીતો પણ વાતાવરણને એકદમ ભક્તિમય બનાવે છે
બિલકુલ ને આરતી સમયે બધા શ્રદ્ધા સાથે ઊભા રહે છે
અને નવરાત્રિમાં અંતિમ દિવસે પણ ખાસ ઉજવણી થાય છે
એકદમ સાચી વાત ને આ દિવસો લોકો માતાજી પ્રત્યે આભાર વ્યક્ત કરે છે
બરોબર અને નવરાત્ર્રી કેવલ નૃત્યનો તહેવાર નથી હોતો
એકદમ સાચી વાત આ ભક્તિ સંસ્કૃતિ અને એકતા નો તહેવાર છે
ખરેખર અને આ દેવની પરંપરા અને સંસ્કારની જાણકારી આપણને મળે છે અમારી
બિલકુલ ને આ જ તહેવારો સમાજને જોડાવવાનું કામ કરે છે
ખરેખર અને નવરાત્રિમાં અનુશાસન અને સમયનું પણ મહત્ત્વ હોય છે
ખરેખરને કાર્યક્રમો સમય પ્રમાણે શરૂ અને પૂરા થઈ જાય છે
બિલકુલ બિલકુલ અને બધા લોકો એકબીજાને શુભકામોના આપે છે.
ખરેખરને ખુશી અને ઉત્સાહ દરેક તરફથી જોવા મળે છે.
. અને આવી રીતે નવરાત્રીનો તહેવાર ગુજરાતની શાન બની જાય છે. .
હા આ એક તહેવાર સંસ્કૃતિ, ભક્તિ અને આનંદનો સુંદર સંગમ છે.
તો હવે આપડે નવરાત્ર નવરાત્રી વિશે વધુમાં આજે વાત કરીએ.
બિલકુલ આ વિષય ઘણો મોટો અને રાસપ્રદ છે.
. ઓહો નવરાત્રીની તૈયારી ઘણા દિવસો પહેલાથી શરૂ થઈ જાય. છે.
ખરેખર ગરબાના મેદાનની સફાઈ અને સજાવટ પહેલા કરવામાં આવે છે.
. બિલકુલ-બિલકુલ અને રંગબેરંગી લાઈટથી આખું મેદાન ચમકી ઉઠેલ .
ખરેખર પ્રવેશ દ્વાર પણ સુંદર રીતે સજાવવામાં આવે છે.
. એ એકદમ સાચી વાત છે અને મેદાનમાં પણ માતાજીની મૂર્તિ અથવા ફોટો ફૂલથી એકદમ શણંગારવામાં આવે છે.
બિલકુલ અને તેમાં પણ દીવો સતત પ્રગટેલો રહે તેવી પણ વ્યવસ્થા હોય છે.
. બિલકુલ અને નવરાત્રી દરમિયાન રોજ સાંજે ત્યાં આરતી કરવામાં આવે છે.
. અને આરતી પછી ગરબાની શરૂઆત થાય છે.
ખરેખર ને શરૂઆતમાં ધીમા તાલ અને ગરબા રમવામાં પહેલા આવે .
ખરેખરને પછી ધીમે-ધીમે તાલ ઝડપી બને છે.
અને આગળ બધા લોકો એકબીજા સાથે તાલ મેળવવાના રમે છે.
આથી ગરબા જોવામાં પણ ઘણુ સુંદર લાગે છે.
બિલકુલ-બિલકુલ અને ગરબામાં ગોલ ફરવાની પરંપરા પણ ઘણી જૂની છે.
ખરેખર ગોળ આકાર એકતા અને સમાનતાનું એક પ્રતિક માનવામાં આવે છે.
હા અને ગરબાના ગીતોમાં માતાજીની મનમાં વર્ણવમાં એકદમ બરોબર આવે છે.
એકદમ સાચી વાતને ગીતનો શબ્દો ભક્તિ અને શ્રદ્ધાથી ભરપૂર હોય છે.
બિલકુલ-બિલકુલ અને તમે જુઓ કે કેટલાક ગીતો ખૂબ જ પ્રાચીન હોય છે.
ખરેખરને અને કેટલાક નવા ગીતો પણ પારંપરિક લયમાં બનેલા હોય છે.
બિલકુલ-બિલકુલ અને દાંડિયા રમવા માટે બી લાકડીઓનો ઉપયોગ ત્યાં કરવામાં આવે છે.
ખરેખરને લાકડી એકબીજા સાથે તાલમેલમાં આતવામાં આવે છે.
તમે જુવ કે દાંડિયા રમવા માટે- સમયનું ધ્યાન પણ જરૂરી હોય છે.
ખરેખર ને તેમાં પણ દાલ સાચો હોય તો રમવાની મજા કઈક અલગ જ વધી જાય છે.
બિલકુલ. બિલકુલ. અને જેમ છે નવરાત્રી નો તહેવાર વિષય પર આજે વાત કરી એમાં મને ખુબ મજા આવી. અને આગળ બી આપણે નવા વિષય સાથે વાત કરીશું
જરૂરથી જરૂરથી
હા સલામ
ચાલો